ઓ.
હ શું કો છો તમે?
કઈ નહી હું તો એમ જ બેસેલી હતી, અને આ જેઠાલાલ જોતી હતી હમણાં જ છે ને વૃધ હમણાં છે તારક મહેતા એનું પેલું કચ્છવાળું એપિસોડ જોતી હતી મેં
ઓ અચ્છા કચ્છવાળો એપિસોડ તમે જોતા છો. એ એપિસોડ તો મને બી ગમે. તમે જં કહો નહી એના વિશે મને.
હા તમે ના કેટલા વર્ષથી જોયું મળેને એ બધું.
ના નથી જોયું. કેટલા વર્ષો થઈ ગયા એ વાળો એપિસોડ તો મેં જોયું તં ભૂલી પણ ગયું.
હા સારું તો હું તમને કહું જો. જયારે કચ્છવાળા એપિસોડ હોય ને ત્યારે તો પેલી જે દયા છે ને તેને કોઈ માનતા માની હોય આશાપુરા માતાની, કે કઈ થઈ જશે બાપુજીન એવું જ કઇ હશે કે શાંતિથી આવી જશે કે
શું હતો એ યાદ નથી કે કઈ માનતા હતી તમને ખબર?
હા હા મને ખબર છે એ બાપુજી નું ખબર પેલું પોસ્ટર લગાવેલું હતું.
હા હા હા હા એટલે વલસાડ જતા રે બાપુજી બેસીને ત્યારે તે માનતા માનેલી હોય. કે આશાપુરા જવાનું છે.
હા બાપુ જગર ઘરે સહી સલામત આવી ગયા ને ત પછી અમે બધા આશાપુરા જહુ.
હા હા તો પછી દયા એમ કે કે તમે પણ ચાલો બધાને જ પૂછે પણ ધીરે ધીરે બધા એમ ત્યાં કચ્છમાં માટે એમ તૈયાર થઈ જાય કે હા જવાનું છે કેટલાક લોકો ના જાય કેમ કે અંજલી ને કઈ કામ હોય. કેમ કે પેલો તારક કસે જવાનું હોય. એટલે તો તે નહીં આવે પછી માધવી પણ ના આવે ભીડે પણ ના આવે પણ પછી અ શું થાય કે ગોગીને એ લોકો ધીરે ધીરેથી ની પેલા તો જરાક થોડાક જેણી ટિકિટ છે ને વેઇટિંગમાં પેલાથી જ હોય પેલો ભાગો એમ કે હા થઈ જશે ટિકિટ તો વેઇટિંગમાં હોય પછી ધીરે ધીરે બે બે કરીને વધ્યા જ કરે લોક. .
હા હા એ તો છે.
બધાની જ ટિકિટ વેઇટિંગમાં હોય પછી લાસ્ટમાં જયારે બબીતા અને પેલા લોકોની ટિકિટ કરવાની હોય ત કેમ કે હા કરાવી દે બે ત્રણ ટિકિટ તો છે હવે. પછી પેલો કે કે એક તો તમારી જ ટિકિટ વેટિંગમાં છે બીજા લોકો ને ક્યાં બીજા લોકો ને વેટિંગમાં કરાવો છો અને એની પોતાની કન્ફર્મ હોય.
હા નહી એ એ તો કેટલું એન્ટિક હોય ને બધાની ટીિકિટ ટ્વિટિંગમાં હોય ને એ એક પછી એક ટિકિટ જ વધાવ્યા કરે.
હા એજ પછી જયારે બધાને ઘરે જાય તો લોકો બેગ ને બધું લઈને જત હોય બધાની બેગ કલેક્શન જોતા હોય કે શું લઈ જવાનું છે ને એમને તેમ બધા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
હ ત્યાં જેઠા કોઈને કેજ નહી કે ટિકિટ કન્ફર્મ છે જ નહીિ પછી સુ થાય કે સવારે જે ધીરે ધીરે ઉતરે માતાજી પ્લીઝ ટિકિટ કન્ફર્મ થઈ જાય એમ. તેમ ધીરે ધીરે ઉતરે પછી ત્યાં જઈને બધા કે કે ટિકિટ પ્લેટ ફોર્મ ક્યાં છે ટિકિટ નંબર શું છે આપડું તો પેલા જેઠા કે બાપુજી હમણાં તો િકિટ જ કન્ફર્મ નથી આપડી વેટિંગમાં છે. તો પછી પેલા લોકો બધા ઉદાસ થઈ જાય એમ કે હવે શું હવે પેલા યાર કે હવે શું હવે ઘરે જઈએ. તો જેઠાય કે. થોડાક તો શાંતિ રાખો એટલે જરાક તો શાંતિ રાખો અયાર ભાઈ એમ કરીને કે. એ પછી જ પેલો ભાગો. સેઠજી સેઠજી કરીને આવે.
હા પછી.
હા પછી એમ કે કે ત તું ક્યાં ચાલો એમ કે મે તો કચ્છ માટે રેડી થઈ ગમ કે તો ટિકિટ એમ કે મારી તો ટિકિટ કન્ફર્મ છે. પછી કે તમારી બ તમારી પણ કન્ફર્મ થઈ ગયું હું સવારે જલ્દી આવીને સ્પેશ્યલ કોટામાં જઈને અ એપ એલિકેશન આપે અરજી તો તેથી તમારી બધાની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ. તો પછી બધા એમ ભગવાન નું નામ લઈને જાય છે. ત્યાં ટ્રેન મા તો ટ્રેનમાં જાય ત્યારે તો તમને ખબર ને શું થાય? એટલું તો.
. હા ખબર એ લોકો એકબીજા પેલા બધા હાથે દયા જેઠાલા સાથે બેસેલા હોય પછી અયર અને બબી
એટલે કે એક જ ભોગી માં હોય પણ અલગ અલગ સીટ મળીલી હો આગળ
હા એજ પછી અ સોળી એ લોકો પણ ઈ જેઠાલાલ છે ને, પેલા બાપુજી ને એની સાથે બેસેલો હોય. કે, એનુ નામ શું? બાઘાની સાથે. સાથે. તો, અને સોડી. અને પેલું ગોગી છે ને, એ લોકો અયાર અને બબીતા સાથે બેસેલા હોય, તો પછી જેઠાલાલ પેલાને તા મોકલી દે. અને અને બબીતા પાસે બેસવા માટે આવી જાય.
બાઘા ને બી ખરાબ સાઈડ કરી દે, પેલા બાઘા જેઠાલાલ ને દયા સાથે હોય, ત્રણ જણ.
કોઈ એમ પંજાબી વાળો આવી જાય, તો થોડી એ લોકો સાઈડે જ છે, જે અને દયા, બબીતા લોકોની પાસે જાય છે. પછી એ જે સરદારજી હતા, એ સા નીકળે તો પછી એર પણ ત્યા ચાલી જાય પછી બાઘા બી આવી જાય, અને પછી એ ખબર પડે કે એમને બેંગોલી પણ આવડતી છે, તો પ્રિલીપ બી તો આપણે થા
હા, પછી જેમ હોય, તો એમજ ફરીથી બેસી જાય. તેમ કે અ, ક્યા કેમ કે હવે શું, જેમ છે તેમ બેસો. પછી એમ કરીને, પછી જેમ કે, બારી માંથી જોઈ કે લાગે કોઈ ગામ નો એરિયો છે. કેમ કે, તને કેવી રીતે ખબર? એમ કે લાઈટ નથી ને, અંધારું છે ને, એટલે એમ કરીને.
એન્ટ કે, અને પછી લોકો રમત રમે તો તમને ખબર છે.
હા, અંતક શરીર રમે, પેલા જ બાપુજી લોકો.
ના, હા, બાપુજી લોકો તો અંદાજ સમયમાં પછી જેઠાલાલ એક
હા પેલું કે સીટ પાસે જ જોવાને જમી, થોડુંક આરામ રહે એના માટે. એટલા માટે, ખાલી એટલી રમતો રમાડે છે. પણ પેલો જયારે પેલું બાપુજી સાઈડે શું કામ, કામ, કામ, કામ કરીયા કરે? શું આખો દિવસ કામ જ કરશે? તો પેલો કે, મને સીટ એક્સચેન્જ કરવું છે. ટીસી, ટીસી ક્યાં છે? મને સીટ
હાશિષ મોદી હોય ને.
હા, એજ.
હા, મજા આવી જાય ને, એ
હા, પછી. હા, પછી લોકો મિડ નાઈટ કે સવારે, એમ કચ્છ પહોંચે. ત્યાં લોકો પછી બસ માં જાય છે, લોકો પછી ત્યાં એ લોકો ઉતરે, તો બધા સ્વાગત છે, હારફૂલ અને એ લોકો ડાયરેક્ટ પહેલા તો રણ ઉત્સવ જ જાય છે, ત્યાં જે બધી કો પેલું શું કહેવાય? ટેન્કમાં ઘર હોય ને ત્યાં જે ગયા હોય, તો ટેન્કમાં પેલું જાય. ત્યારે બાધા આ બધા સામાન લે લેવાય. તો પેલો જેઠાલાલ એને મદદ કરવા જાય, તો એ બધું જ સામાન જેઠાલાલ ને જ આપી દે ને, પોતે એક બેગ લઈને આવે એમ. ઓર, બી સામાન છે. હજી પણ સામાન છે, તો એ બેગ લઈને આવે, કેમ? હા, ઝુલાવતો, ઝુલાવતો
એ પણ છે. અને તમને ખબર? કે પેલા અયર ની ટિકિટમાં ત્યાં જગ્યા મિસેસ કરી હોય. એ તો કેટલા એ થઈ ગયલો હતો ને, એની સાથે
પછી જયારે લોકો ટેન્કમાં જાય, તો દયા ખબર? તમને દયા અંદર બહાર કરે. તમે બધું રૂમ ટ્યુટોરિયલ ટાઈપ કે ત્યાં બધું બાથરૂમ પણ હોય છે. અંદર વોશબેસિન પણ હોય છે, નહાવાનું પણ ને પછી એમ રેડી થવાનું. ટેબલો પણ હોય છે. અંદર જ ટેન્કમાં જ આખું ઘર જેવું બનાવેલું હોય, લોકોએ
હા, નઈ એ પણ છે. એ બધું બે હતું
પછી એ લોકો ત્યાં ના પેલા લોકો, ઠંડીમાં, ના તે છોડી નવડાવે તે બધા ને
હા, હા, હા! કેટલા લોકો પાણી જ નાખી મૂકે.
હા. અને પોપટલાલ તો એટલા માટેના આવ્યો હોય, ને એને કે ઓફિસમાં કોઈને જોતી છે, એટલે હમણાં જરાક સેટ થવા માટે એટલેના આવે
હા, હા, હા એ અને પછી એ લોકો જયારે રણોત્સવમાં જાય, ત્યારે પેું પેલું ઉપર બલુન વાળું બી કઈ આવે તે પણ કરે ને
હા, એ પણ કરે પછી, એક સાઈડે જયારે સૂર્યોદય થાય ત્યારે એક સાઈડે રણ વ્હાઈટ હોય, ને એક સાઈડ અલગ કલરની દેખાય, એવું પણ થાય
અ અને એ લોકોએ પેલું ધ્વજારોહણ, પણ રણમાં જ કર્યું હેતુ ને
હા, હા એ લોકો ધ્વજારોહણ કરે પછી, પેલો એ સોડીીનો કોઈ ફ્રેન્ડ હોય આર્મી મા તો ત્યાં એ લોકો જાય છે, આર્મી ફોર્સ ને એ બધું જોવા તો ત્યાં જ બધાને એમ બધું જોય છે. કે ત્યાં મંદિરે બધું એક સાથે જ હતુ, પછી લોકો કેવી રીતે પ્રેક્ટિસ કરતા એટલે શું કરતા તે બધું જોયું અને પછી, એ લોકો ત્યારે ભુજ માટે નીકળી ગયા હતા.
હ, એ પછી આ પુરા માતા
હા, હા બધું બધા સાથે, દર્શક બધા તરફ બધા ગોકુલધામ સાઈડ થી લોકોએ ભેટ માતાજીને બધ ભેટ આપઈપી, એટલે કે માધુ જેને દાન એલે ખબર નઈ દાનમાં કઈ મૂકવું કે બધાની તરફથી એમ ચડાવું કઈ પછી શું કે લોકો ભુજ ગયા, તો કોઈ ગામડામાં રોકાયા જમવા માટે તો પેલો અયાર કઈ કે કે અહીિયાં, અહિયાં તો બધું મીઠું, મીઠું જ લાગતું છે, કોઈ કઈ તીખું તો જ, જ નહીિ કેમ કે આપો તીખા તમને તીખું જોઈએ, ને તો પેલો એને મરચા આ પી દે કે ક્યાં છેઠા લાલ તુંમ, ભી એમ કરીને કરે પેલો અયાર
હા, હા, હા તો કોમ હા, એ લોકો કોમ્પિટિશન, કેને કોણ વધારે મરચા
હા, પણ એ, તો પેલા મરશું આપે ત્યારે કોમ્પ પણ મે હું, પેલો મોહન થળ કેટલું બધું ખાઈ જાય, પછી કેટલું મસ્ત હતું મોહન થાળ
મને પણ બહુ જ ગમે મોહદણ પછી, પેલા ઊંટ પર બેસે ને લોકો
હા, એજ પેલા પછી, આ બધું થાય. જમી લઈ પછી એ બધા ઊંટ પર એ બેસે તો બધા નો ટાઈમ શાંતિ થી, એ થઈ જાય, ને જેઠા ઉટ છેને. આગળ જ નીકળી જાય અને તે ઊંઘી જાય. એને ખબર જ નહી કે હું, ચાલતો, ચાલતો પાકિસ્તાનની બોર્ડર પર ક્યારે આવી
હા, અને પછી એવું, તો બહુ વાર પાકિસ્તાન જઈને આવે ને હ ભેલો હત, એ ટાઈપ ન હતો ને
હા, એ ર એ ઉટ નો પેલુ નય ઊટની નહિ, એમ જઠાથ ભ ઊઘી ગયો, ને ઊટ પે એમ ધીરે જ આગે એના સાથે કોઈ હતુ બી નહી. એટલે પોતે આગળ વધવા લાગ્યો ને પાકિસ્તાન જઈને ત્યાં ત્યાં જ ઉભો રહી ગયો, ને પોતે તો આવી ગયેલો હુંઠ જેઠાાલ ત્યાં જ રહી ગયો પછી, ત્યાંના લોકો એને ગાડીમાં બેસાડીને લઈ જાય, અને એને પતંગ વાળું પહેરેલું હોય, બધું ટઇટ ફે
એજ પતંગ પણ, ચગાયો જગ એવા હોયને, એ લોકો એ
લગાવી હોય, તો બધામ કે હિન્દુસ્તાની જાસૂસ છે અને આ બધું કોઈ બોમ્ એ બધું કઈ છે, કે જે અમારા સાઈટથી ડેટા લઈને ત્યાં બધાને બતાવ સેમ કરીને
હા, હા નહી. એ બધું તો પછી એ જેલમાં મુકી
હા, બસ એને જેલમાં બે એ દોસ્ત મળી જાય, એટલે એ એટલે એને એમ જેઠા એટલે પેલા તો એને ગુસ્સો આવે લોકો ને જોઈને પછી, લોકો એ જેઠય એ લોકો, તો બી જાય એ લોકો ડેન્જરે તાય તો દર વખતે એવી રીતે બીજ જાય.
હા, ને બહુ ડરપોક ટાઈપ નો છે, જરાક જઠવાલ
હા, પછી એવું જ થાય, કે વડાપ બધું ખાય પણ દયા ની યાદ આવે પછી દયા પણ કેટલું મલે બહુ લાંબુ છે, હવે પછી કેવાય બધું તું તમને
હા, હા સેને
બાઈ હા, હા બાઈ.